હલો
હા શું ક રે
કઈ નહી બેઠી હતી તું
મે તો અહીં ઝાડૂ માર તી-તી
આમડા કા ગેલી
હમણાં બાર -બાર મારું થોડું કામ તો ત્યાં -હમ-
રો સ્તોમાં ઘરે છે
ના રસો નાયા નથી ફોના અહીયા આવી ગઈ આજે સવારે જ આઈ સવારને બસમાં પકડ્યું હું -રોસોના ઘર તો ગઈકાલે સાત વાગે પહોંચી જેમ તેમં મે
હમ હમ
અરે ગઈકાલે શું થયેલું -ખબર અમે- જે એક તો પાંચ વાગે ઉઈઠી -રેડી થઈ અને બે અ અ છ વાગે ની બસ માં બેઠી આવા વલસાડો કે ને પછી- વાંસદા આવી તો કંડક્ટર ની તબિયત ખરાબ થઈ ગઈ
પછી
પછી હું આખા પેસેન્જરને ઉતારી દીધેલું
પછી
કે કે એમ કે બી બીજી બસ પકડીને જાવે એમ કે આખી બસ ભરેલી હતી તો આખાને ઉતારી પેલું
એટલે તમે વિચાર્યું કે તમે કોલ કર્યો તો તું હમણાં પોચ એટલે મેં વિચાર્યું હોય કે આટલું લેટ કેવી રીતે
તો એના લીધે તો કેટલું લેટ થઈ ગયેલું પછી ટ્રાન્સફર ટિકિટવાળી કંઈ કાઢી આપેલું પછી એના હિસાબેલ કેમ કે મારો પાસ પણ નથી નીકળ્યો ને તો ભાડું હતું એટલે
અચ્છા સાધું ગઈ
હમ્મ.
ખાધું કઈ
ખાધું પાણીપુરી ખાવા તો ગયા તમે બીજું કામ સાઈડમાં મેન પાણીપુરી ખાવા માટે
તારી તબિયત કેવી છે હવે?
હા ઠીક છે કાલ હતું પેન સવારમાં બટ હમણાં તો નથી હવે રાત
હમ્મ બરોબર કેટલા દિવસ
હા એ પાંચ દિવસ તો નઈ
બરાબર મારું હાર છે તાર તો ત્રણ દિવસ
ત્રણ દિવસ બસ
હમ્મ એવી તો બસ સ્ટાર્ટિંગમાં પેન નથી થતું પણ હવે ખાલી એક બે વર્ષથી પેન થાય છે.
એવું જ થાય મને બી પેલા નહી થતું બટ હવે થાય મને એ સ્ટન એ હા આવી ગયુ
એઈટમાં મને અ સેવન્થના સ્ટાર્ટિંગમાં જ
અચ્છા તને જલ્દી આવજો એટલે
હમ્મ.
બીજું હોઈ તાર તો કોલેજ તો નહી આવશે મંડે થી હેને
મંડે એજ તો તો મેં કીધું તું એક ફ્રેન્ડ ને કે લઈ લેશે મારો ફોર્મ તો તું કાલે જશે તો લઈ લેશે અગર એને લીધું હોય તો
એટલે શું કેવાનું ઓફિસમાં જઈને મને
ખાલી પેલી જ છે ને ગુમરા વલા બાલવાળા મેડમ બેસે ચશમા વાળા ખાલી એમ કેવાનું
એે
કે પ્રણાલીકાનો પાસ નુ ફોર્મ લેવાનું છે એમ
હા પછી આપી દેશે બીજું કઈ પ્રોસીજર નહીં ને
બીજું કાઈ નહિ ખાલી એક ફોર્મ લઈ લેવાનું
હા તો મેં કોલેજ જ ત્યારે કોલ કર્યા કેમ કે હમણાં મને યાદ નહી રહેશે તો એ મને શું કીધું તો મેં તને પાછું પૂછા ત્યારે કહી દેજે પછી અંદર જઈને કહી દેવા
હા સારું
મંડે જવા કદાચ નહી તો ટ્યુસડે તો જવા જ કેમ કે ટાઈમ ટેબલ બી આપી દીધું છે ને
બરાબર અને તો પીડીએફ મોકલ જે મેં તો ખોલ્યું એ નથી સાનું છે
એ ટાઈમ ટેબલ છે પ્રોપર જે આપી દીધું હવે
અચ્છા મને થયું તો પીડીએફ તો લિસ્ટ મોકલેલી
નહી લિસ્ટ બી હશે બટ મેં તો ખાલી ટાઈમટેબલ નું જ જોયું પછી મે ચાર્જિંગમાં મુકી દી
બરાબર મારામાં પણ ચાર્જિંગ નથી પણ ચાર્જર જ નહિ તે
રોશની ભી નહું આવશે ને એનું તો પાસ થયું કે નહી
એનું પણ ત્યાંથી લેવાનું છે પણ એ કેટલા દિવસ થઈ ગયા
એ મને કીધેલુ બટ મે ભૂલી ગયેલી પછી એ લીધું જ નહી ને તો બંનેને લઈ ગયા
સારું
પણ મને ખાલી યાદ કરવ છે મને યાજ ની ર રહે
ખાલી ઓફિસમાં જઈને નામ કહેવાનું એ લોકો તો ઓફિસવાળા આપી દેશે
હા
હમ બોલ બીજુ
એમાં જમા રહેશે એવું જ હોય એમાં એ પૈસા વગેરા
હા
કેમ કે મેં તો મારું તો આમ કઈ નાખું જ નથી મેં કેમકે છેજની તો હું નાખું
તો એજ તો પહેલાં ખાલી જમા થશે એપમાં પછી આપણે આપણા અકાઉન્ટમાં રિસીવ કરવાના રહેશે તેનો અલગ પ્રોસીજર છે.
હા એ તો મેં જોયું
હા તો તારી આઈડી બનાવીવી છે ને તો એમાં કર થશે જમા ખાલી પૈસા આ તારી આઈડી બનાવી છે તું એ નામ ના એવું રાખ્યું છે. એમાં ખાલી જમા થઈ જશે આ એપ ના દ્વારા હા
બરાબર પછી એટલે પછી બી બનાવ તો ચાલશે ને
હા પછી ચાલશે પછી આમાંથી રિસીવ કરી લીજે
હમ
હમ
બુક ક્યારે લેવાની તું
બુક મારીતે સિનિયર એ કહેતી છે આપવા માટે પણ એના પાહે લેવા જવું પડશે અજી તો
એકાહારે
હવે તો ખાયરેલ ગઈ છે,
હમ એટલે ફરતા જ છે હમણાં સુધી
ફરતા નથી એ ખારેલ માં છે ને કઈ કોર્સ કરવા ગયા છે. તો ટેલી નું કે કઈ હમ
હમ
હમ
હમ સારું છે એમ તો યાર
હા મેં બી કર્યું છે ટેલિકોમ
કર્યું છે હવે કોલેજમાં પણ તો છે
હા પણ એ લોકો થોડો પાંચસો થી વધારે લે બહાર થી થોડુંક ઓછુંમાં બી થાય એટલે
હજે પૈસા લે એમાં જ
ના પૈસા લે
ગરમ
એના જોળે તો આખી કોલેજની કરી લેતે
ખબર ને મારી એક ફ્રેન્ડ કરે તો છે પૂજા યાદવ
હમ પચીસો કે એવું કઈ ફીસ કે વધારે છે
એમ તો ઈઝી જ હોય કઈ નહી એન્ટ્રી જે આપણે જનરલ એન્ટ્રી પાડીએ ને બુકમાં અકાઉન્ટસમાં એવું આપણને કોમ્પ્યુટર પર પાડવાનું શીખાય બીજું કઈ નથી
બટ એન્ટ્રી આવડવું જોઈએ કે કે હું બાય કરતા છેડા ડેબિટમાં જશે કે ક્રેડિટમાં
હમ
એટલે
એ પણ સારું છે.
હા
ફ્રી માં આખું કરાવી ત્યા હોસ્ટેલમાં રહેેવાનું બી બધું
એજ ને હારું ને કેટલું તો
હમ. બોજ‌ હારુ
હમણાં તો બીઆર એફનુ બુક બુક ભી નથી જોવ કે ખબર બી નથી પડતું એ નવું હું છે.
અચ્છા
બસ જેટલા બી ટીચર આવે ને લેક્ચરમાં હા બિહાર એ લો હોય ને લો. બધું અલગ અલગ લો આ સેક્શનનું લો એ બધું રીડ કરવાનું હોય બધી જે બી ટીચર્સ આવે બધા એમ જ કે બીઆરએફમાં ધ્યાન રાખજો બીઆરએફમાં ધ્યાન રાખજો બધા એમાં જ ફેલ થાય એટલે સર હા સર મેમ જેવી આવે બધા આજ કહી જાય
અરે મારી ફ્રેન્ડ લોકો જે ટીવાય કરીને ગઈ બધાની ખાલી બી આર એફમાં કેટી આવે
એજ ને બધા જ કે કે બીઆરએફમાં બધા જાય આ લોબ એકદમ ગોખીને જવાનું એમ બી સેક્શન એમ લખ્યું હોય એક બી નંબર રોંગ તો
બરાબર એજ મેં વિચાર્યું આટલું તો હું મુશ્કેલ છે મે કેમ પછી તો એ કીધું થિયરી જ છે કે થિયરીમાં થિયરીમાં કોણ
મે મને એ એજ લાગે કે થિયરીમાં કોણ ફેલ થાય આટલું બધું કઈ તો હશે ને લોમાડ તો જ તો ફેલ થતા છે ને
એટલે લાગે વધારે ધ્યાન આપવા પડશે
હા એટલે બુક બી બાય કરેલા
હમ મેભી લેવા મારી ફ્રેન્ડને કેમ કે તારી બુક્સ આપજે તો કે એમ કે મેં તો ખારેલ છે. પણ ત્રણ બુક લઈને ગઈ છું મે કેમ તું શું કરશે હવે? એ બુક નું તો કઈ ટાઈમપાસ કે બુક
એક્ઝામ પછી ગયું છે તો ટાઈઇમપાસ
વહી તો કોણ બુકથી ટાઈમ પાસ કરે
મેં તો ફ્રી રહું એમ તો એમ જોતી રહુ બટ બુકથી ટાઈમપાસ નહી કરું
બિલકુલ અરે ટાઈમપાસ જે બુક માટે ટાઈમ આપવા તે બી હું નહી આપું એક્ઝામ આપ પણ નહી આપતી અને સાંભળ
માટે તો હોયને ટાઈમ આપશું
હા એ તો પછી મેં કહીશ જય્યારે મેં આવીશ ત્યારે પેલી બુક લઈ આવજે ત્રણ અઉન્ટ, ટેક્સ, કોસ્ટ ને બીએ એ તો મેં પછી આવીશ ત્યારે મેસેજ કરીશ અને ત્યારે પછી સેમ ફોર‌ની
હમણાંથી ત્યા ત્યાર સુધી યાદ નહી રશે. મારી યાદ
મને બી યાદ રહશે તો
મેન્ટલ હેલ્થ ઇસ નોટ ગુડ
મારી તો ફિઝિકલ ભી નહી હારી અરે તે દિવસે અમે ખાલી થોડુંક ચાલીને ગયા
હા
થોડુંક ચાલીને ગાય ત્યારે ખબર પડી કે અમારી મેન્ટલ હેલ્થ બી ફિઝિકલ હેલ્થ બી બહુ ખરાબ છે.
એ જ મારું તો વેટ બી થર્ટી સેવન થર્ટી એટ.
સિરિયસલી આટલું તમારે સિક્સ્થમાં બી નહી હતું.
આ મેં તો મારું ઇલેવન ટ્વેલ્થમાં ફોર્ટી ટુ ફોર્ટી થ્રી હતું બટ આવે તો એકદમ જ
મારે તો ફિફ્ટી ફાઇવ હતું
વાહ આટલું તો હોવું જોઈએ પ્રોપર છે
હમ્મ પણ હવે ફિફ્ટી થઈ ગયું
હા હા વચ્ચે ટેન્શન આવેલું તે
હા બોવ મોટું ટેન્શન સેમ એન મને પીસી બી થઈ ગયયો એડી આ
ક્યા બાત કર્યો
હા તો
બરામ
આટલું ટેન્શન આવુ ન કરું
મે એ તો જેમ ત લાત મારીને કાઢેલું છે મોટા ટેન્શન ને જતું નય હતું પણ કાયડું જમે તેમે
હા તુવે
સો
તું એ કાયડું કે તું મારી વાત કરા
મેં મેં કાયડું રે મારી મારી
તું તો ઘેતી હતી તું ઘેતી મળલો હમણાં
હા તો ત્યારે ભી કાઢીને આવી
વો ખાતા હ ના તો કાળીને ભાજ શું આવતું રે તારું
ચાલતા હ ચાલલે આટલું તો
હમ્મ એવી છે જો આમાંરે તો અગિયાર મિનિટ થવાનું પોતે કટની થશે
કરવા પડશે સાહેબ કરું
અ જોઈએ પછી પાછું કોલ કરજે પછી એટલે મે હો પેલા મેસેજ કરજે એની તો મેં ઓનલાઈનની રહેતું અહીંયા કોલ કરશે ને તો એમાં એક પોઈન્ટ કટ થાય
હા સારું
હાલો કટ કરીને જોઈએ હા
હા હા ચાલ